હેલો હા જય શ્રી કૃષ્ણ. બસ મજામાં તમે જણાવ તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હા ઘણા દિવસો પછી યાદ કર્યા. બસ અત્યારે તો ચાલે છે સરખુ.
હા હમણાં ઉત્તરાયણ ની તૈયારીમાં બધા જ બિજી છે.
સાચી વાત છે. અને આ વર્ષે તો ઉત્તરાયણના તહેવારમાં ધમાલ કરવાનો વિચાર છે તો બસ થોડી વધારે તૈયારીઓ ચાલી રહી છે બીજું કશું નહી.
હા એ વાત તો તમે સાચી કીધી.
જણાવો બીજું અત્યારે શું ચાલે શું તૈયારીઓ તમે ચાલુ કરી ઉત્તરાયણની
ઉત્તરાયણમાં તો જો આપણે ઉત્તરાયણ તો ગુજરાતનો સૌથી લોકપ્રિય અને રંગબિરંગો તહેવાર છે. આ તહેવાર તો દસ વર્ષે ચૌદ જાન્યુઆરી ના રોજે ઉજવવામાં આવે છે અને ઉત્તરાયણને મકરસક્રાંતિ તરીકે પણ ઓ ઓળખવામાં આવે છે. આ દિવસે સૂ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. અને ઉત્તર દિશા તરફ ગતિ શરૂ કરે છે તેથી આ તહેવારને ઉત્તરાયણ કહેવામાં આવે છે.
તમે એજ કર્યુ તમને ખબર છે ઉત્તરાયણ ના તહેવારમાં અ સૌથી વધારે લોકો જેમ કે અ પેુ પેલું ગોળનુ વાળુ બનાવીને ખવડાવવાનું પણ મહત્વ વધારે છે. સાથે સાથે ઉત્તરાયણ ના તહેવારમાં દાન પુણ્ય કરવાનું પણ એટલું જ મહત્વ છે લોકો સવારે વહેલા ઉઠી જાય છે ઉત્તરાયણ ના દિવસે અને સૌ થી પહેલા ધાણી ગોણી બનાવીને ગાય ગૌ માતા ને અ ભોગ ધરાવા જાય છે. એના પછી બાળકો તો સૌથી પહેલા ઢાબે ચડીને પતંગ ચગાવવાની તૈયારીઓ શરૂ જ કરી દે છે.
હા એ વાત તો તને સાચી કહી, અને ઉત્તરાયણના દિવસે લોકો વહેલી સવારે જ ઘરની આગાશીઓ અને દબા દબાવચારો પર ચડી જાય છે અને પતંગ ચગાવવાનો આનંદ માડે છે. એ આકાશ રંગબિરંગો થી રંગો પતંગ થી છવાઈ જાય છે અને આપડે કહીએ છે ને કાયપોછે આ અવાજથી આખું વાતાવરણ ઉત્સાહભર્યું બની જાય છે. ભલે બાળકો હોય, યુવાનો હોય અને વડીલો કોઈ પણ હોય બધાને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની બહુ જ મજા આવે છે અને આ તહેવારમાં આનંદથી ભાગ લે છે.
સાચી વાત છે. ઉત્તરાયણ નો તહેવાર કોને ના ગમે. અ આ સૌ સૌથી પહેલા અને તને ખબર છે સૌથી પહેલા તો ઉત્તરાયણ નો તહેવાર આવતા પહેલા જ એની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ઘણા શહેરોમાં તો ઉત્તરાયણના આગલી રાત આખો પતંગ લેવા માટે જાણે મેળો જામ્યો હોય ને એવી રીતે બજારોમાં અ પતં જે પતંગ રસિકો હોય છે એટલે કે જેમને અ પતંગ ખરીદારો હોય છે એમની ભીડી જામી જામેલી જોવા મળે છે બધા અલગ- અલગ પ્રકારની પતંગો ખરીદે છે. નાનીથી લઈને મોટી પતંગો ના ચાહકો ખુબ જ જોવા મળે છે. સાથે-સાથે તમે જોયું હશે તો ઘણા લોકો પોતે અ ઉત્તરાયણ ના તહેવાર પહેલા જે આપડી રસી હોય એટલે કે જેને ફિર કી કહીએ આપણેે એ એ પણ ચઢાવવામાં આવે છે અલગ-અલગ પ્રકારની ફિરકીઓ એ લોકો જાતે બનાવડાવે છે.
હા આવા તો તમે સાચી કહી અને આ તહેવાર દરમિયાન લોકો તલ ના લાડુ ચીકી પછી ઊંધિયું અને જલેબી જેવી પરંપરાગત વાનગીઓ અ બનાવે છે. પરિવાર અને મિત્રો સાથે મળીને ઉજવતો આ તહેવાર પ્રેમ એકતા અને આનંદનો સંદેશ આપે છે ઘણા લોકો પોતાના સગા સંબંધીઓના ઘરે જઈને શુભેચ્છાઓ પણ પાઠવે છે.
સાચી વાત છે અને આ આની અંદર એમ કહેવાવામાં આવે ને કે જ તો તેમાં પણ જે તલના લાડુ હોય ને તો મકરસક્રાંતિ ના દિવસે એકબીજાને તલના લાડુ ખાઈનેે એવું બોલવામાં આવે છે. ગુડગુડ બોલા અર્થાત એનો મતલબ એવું થાય છે કે મીઠું મીઠું ખાાવ અને આખું વર્ષ મીઠું મીઠું બોલો આવી રીતે ઘણી જગ્યાએ આવી માન્યતા પપ્રચલિત છે સાથે સાથે જે વા ઉત્તરાયણ ન જે તહેવાર છે એ આપણને ઘણું બધું શીખવી જાય છે કે જેમ કે પતંગ જેવી રીતે ફિરકીની સાથે બંધાયેલી હોય છે તેવી જ રીતે આપણા જીવનની અમુક શીખો જે ઉત્તરાયણ નો તહેવાર આપણને આપીને જાય છે.
આ વાત તો તમે સાચું કહ્યું ઉત્તરાયણ ન ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ છે આ દિવસથી દિવસો લાંબો અને રાત ટૂંકી થઈ થવા લાગે છે ખેડૂતો માટે પણ આ સમય ખૂબ મહત્વનો હોય છે કારણ કે પાક તૈયાર થવાનો સમય નજીક હોય છે તેથી ઉત્તરાયણને ખેતી અને સમૃદ્ધિ સાથે પણ જોડવામાં આવે છે.
શું વાત કરી તમે ઉત્તરાયણ ખાલી એવું નથી કે એક જ દિવસ નો તહેવાર છે ઘણા લોકો વાસી ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણ ના બીજા દિવસે પણ પતંગ ચગાવવાનું પસંદ કરે છે અને સાથે સાથે ઉત્તરાયણ નો તહેવાર એ તે અમુક દિવસો પછી જેમ કે પહેલો રવિવાર આવે ને ત્યારે દરિયાઈ ઉત્તરાયણ ના નામથી પણ ઓળખાય છે એ કે ત્યારે લોકો જે દરિયો હોય નજીકમાં ત્યાં જઈને અ પતંગ ચગાવવાનું પસંદ કરે છે આ તહેવાર ભારતના વિવિધ પ્રદેશોમાં સાંસ્કૃતિક ધાર્મિક અને કૃષિ મહત્વ પણ ધરાવે છે ખાસ કરીને પવિત્ર નદીઓના સંગમ પર નદીઓમાં પવિત્ર સ્નાન પણ કરે છે અમુક લોકો મકરસક્રાંતિ તમે કીધું ને એ રીતે લડણી ન તહેવાર કેહેવાય ખેડૂતો પુષ્કળ પ્રાપ માટે પ્રાર્થના કરે છે ભગવાનને હવે ગુજરાત ની વાત કરું તો ગુજરાતમાં ઉત્તરાયણ ઉત્સવ તરીકે પતંગોત્સવ થતો હો હોય છે જ્યાં આકાશ પતંગોથી ખચાખચ ભરાઈ જાય છે અને એજ દિવસે પંજાબમાં લહરી તરીકે ઉજવણી થાય છે અગ્નિકુંડની આજુબાજુ ભેટ નૃત્ય અને સંગીત સાથે આનંદ કરવામાં આવે છે.
હા એ વાત તો તને સાચી કહી આ તહેવાર માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી પરંતુ તે એકતા પ્રેમ અને ભાઈચારાનો સંદેશ પણ આપે છે લોકો પોતાના સગા સંબંધ સબંધીઓ અને મિત્રોને શુભેચ્છાઓ પાઠવે છે અને સાથે મળીને ખુશીઓ વહેચે છે ઉત્તરાયણ ના દિવસે અનેક શહેરોમાં પતંગોત્સવ નું આયોજન પણ કરવામાં આવે છે જેમાં દેશ વિદેશના પતંગબાજો, ભાગ લે છે.
સાચી વાત છે તને એ વસ્તુ ન તો ખ્યાલ રાશે જ ને કે મકરસક્રાંતિ પર ઘણા લોકો ઘણી બધી વસ્તુઓ નું દાન કરવું એને શુભ માને છે જેમ કે ઘણા લોકો તલ નું દાન કરે છે મકરસક્રાંતિ તેમ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, એ દિવસે ગાયને ગોળ ખવડાવવાનું પણ ખૂબ મહત્વ છે, ગોળ ન દાન કરવાથી ગાયને ગોળ ખવડાવવાથી સૂર્ય ભગવાન ની કૃપા પ્રાપ્ત થાય છે, એ દિવસે રેવડી, એનું પણ દાન કરવામાં આવે છે.
હા, એ વાત તો તમે સાચી કીધી, પણ આપણે પતંગ ચગાવી ત્યારે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ, કે આપણે પાકા દોરાનોો ઇસ્તેમાલ ન કરવો જોઈએ કાચા દોરાથી આપણે, પતંગ ભલે ચગાવી શકીએ કારણ કે આકાશમાં જે પક્ષીઓ ફરતા હોય, તે લોકો ને અગર આપણે પાકો દોરે એમના ગળામાં ભેરવાઈ જાય તો એમની મૃત્યુ પણ થઈ શકે છે, અને એમને તકલીફ પણ થાય છે.
સાચી વાત કહી તમે, અને એ એટલા માટે ઘણા જેમ કે જૈન સંપ્રદાયમાં, આ તહેવાર અમુક લોકો નથી ઉજવતા, કારણ કે એનાથી કોઈ પશુને હાનિ થાય એવું લોકો વિચારે છે, પરંતુ આપણે એવું નહીં કે ઉત્સવ નહીં પરંતુ પક્ષીઓને વાગીને એમને નુકસાન ના થાય, એ રીતે આપણે ઉજવી શકીએ, અને ક્યાંક જો કોઈ પક્ષીના પંખમાં કે એના હાથમાં એમ ક્યાંક દોરો ભરાઈ જાય, તો આપણે એ પક્ષીને મદદ કરવી જોઈએ, અત્યારે તો સરકાર ઠેર ઠેર ઉત્તરાયણ ના દિવસે, જે પક્ષીઓની સારવાર માટેના કેમ્પ પણ લગાવે છે.
એ વાત તો તને સાચી જ કહે, અને જો ઉત્તરાયણ આપણને નવી આશા નવી ઉઊર્જા અને નવા ઉત્સાહ સાથે જીવન જીવવાની પ્રેરણા આપે છે, આ તહેવાર ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા એક સુંદર છે, તેથી ઉત્તરાયણ મારો મનપસંદ તહેવાર માંથી એક છે, અને હું દર વર્ષે તેની આતુરતાથી રાહ જોઈ રહ રહું છું.
સારું કહેવાય હત અને તમને પણ ખબર છે, આ દિવસે લોકો કાકો કાકો એ લપેટ ના નારાઓ સાથે લોકો ઉત્સાહ પૂર્વક પતંગ ગયા છે, સાંજના સમયે તો આકાશમાં તુક્ક એટલે કે કાગળના ડ જોવા મળે છે, તે જોવાની ખુબ જ મજા આવે છે, બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ આ તહેવારો ખૂબ ધૂમધામથી ઉજવે છે, ચાલો ત્યારે તમારી સાથે વાત કરીને, આ ઉત્તરાયણની યાદ તાજા કરીને, અને એની તૈયારીઓમાં હવે લાગીએ, તમે પણ એની તૈયારીઓ શરૂ કરી દો, હ ને.
હા હા જરૂર, તો ચાલો પછી આપણે મળીને વાતો કરીશું.
ચોક્કસ, જય શ્રી કૃષ્ણ.